બોલે.
મજામાં તમે કેમ છો?
અમે બી મજા મહેસૂ કરતા હતા?
કઈ નને બસ, જમવી ને બસ્યા.
હા.
આજ આપણ ઇમપોટ પીવાનું પાણી મ ઓ વિશેય કરવાવાની.
હા.
હમ. એ જુની કાવત છે ન, જલી જીવન હૈ.
હા હાચી વાત. જલ જલ હે તો જીવન હૈ.
હમ્મ.
હાચી વાત.
હમ્મ.
બાકી પહેલા નો આપણે પાણી જો પીતા તા ને એને પાણી મે ના હવે બધ ધું લોક તમને ખબર છે હવે બધું ફિલ્ટરનું પાણી પીએ છે.
હમ્મ-હમ્મ.
લેકિન હમે આપણે પહેલા પાણી પીતા ને ઓ પાણી સરસ ઔર ચોખ્ખું તો.
ને હવે તો પાણી બી જો દે તો જોઈએ તો હવે ફિલ્ટર બીના તો પાણી માણસ લોક પીતા બી નહીં.
બરાબર.
આપણે એવો પેલું નલનું પાણી આવે મ્યુનિસિપાલટીનો તો તો લો આપણે વા પરવાનું જ કરે પીવાનું તો અડતાય નથી ને ગમે તેના ઘેર મે તમે જોઈએ ને તો બધાને હવે ઇલેક્ટ્રોનિક એમ ફિલ્ટર લાગેલા જ હોય ઘરમે
હમ હમ.
હવે બધું બોવ કહેતા હોઈએ કે અમારને તો ફિલ્ટરનું પાણી સિવા કોઈ પાણી જ નહીં ગમતું, એવું બોલતા હોય.
હમ્મ. તો તે આવડાના પાણીમાં તો સાર
હા.
ફિલ્ટર વાલું મનન લોકો પીવાના, એ તનાથી બીસરી મે બીમારીયાં ના થાય મનન લોકો આવડા ફિલ્ટર નું પાણી પીવાનું, પણ ફિલ્ટર નું પાની બી એ આપણા શરીર ને હાનિકારક છે, જાસ્ત કમ ડી ટીડીએસ નું પાણી કે પીવાના તો આપના હડકા નાજુક થાય
હાચી વાત
હમ કારણ તીના મેનો ફિલ્ટર થઈને કેલ્શિયમ વગેરે બી કમી થઈ જવાનું ને પાનીમા
હાચી વાત હે
હમ. ડાક્ટર બી કહે છે, ને આપને આઠ આડ આ થી દસ ગ્લાસ પાણી પીવાવ જોઈએ રોજ
હાચી વાત આપણે શરીર માટે હારું કેહેવાય
હમ.
પાણીની શરીરમાં કમી ના હો પાણી તો વધારે જ પીવાનું હોવે શરીર માટે સારું કહેવાય
હમ.
ને મેં આપને એવું કહું કે આપણા જેવા લોગ હોય ને તો ચાલો કે ફિલ્ટરનું પાણી પીએ ને આ આપણા થી બોવ માણસ ગ એમ ગરીબ નથી તો એના જોડે કે ફિલટર લાગેલો છે.
હમ.
આ તો બિચારા વરસાદ નુ બી પાની ભેગું કરી ને પીયે જ છે, ને
હમ હમ.
એ લોક પેલાં શું કરે કે આપણે વરસાદનું પાણી આવે ને તો મોટા મોટા ટાંકા આપણે ઘરના અંદર ખોદાઈ નાખે પછી એમે શું કરે વરસાદનું પાણી પૂરું અંદર ભરે
હમ.
પછી એને ભર્યા પછી આપણે તમામ ખબર હોય ફીટે કરી ના હવે ફી ટકરી આયુર્વેદિક આ એના અંદર લાવીને નાખી દે તો પાણી જેવું હોવે ને એવુંનો કાચ જેવો પાણી ઓવે
હમ ફિટેકરી તો પાણી સ્વચ્છ કર વાસતા રે છે.
હાજી વાત એમને પાણી મે કોઈ દાડે જીવ જીવડા પડતા જ નહીં
હમ હમ.
પાણી સારું કહેવાય ઓ ફિલટર ઓ પહેણની આપણે ફલ્ટરની જરૂર નય
હા.
ફિલ્ટરથી બી સ્વસ્થ પાણી કહેવાય સારું કહેવાય શુદ્ધ પાણી કહેવાય
બરાબર.
હાચી વાત ને તો ગરીબ લોક બિચારા બચારા એવું જ કરતા હો, અને આપણા જેવા તો હવે ગમે તે ફિલ્ટર લગાઈ દે. ને આપણા ઝુંપડપટ્ટી વાળા લોક આપણે તમે ગમે જે જે ટ્રેન મે તો પેલે પ્લેટ આપણે રેલવે માથે નહી ઝુંપડપટ્ટી બનાઈ હો, પછ જરા લોકો કેવા તરા રહેતા હોવે
બા વત
તો અહીં ના જોડે કા ફિલ્ટર ની લાગે લો બિચારા જોડે
હમ એ તો આપનું શરીર પહેલેથી જેવું પાણી પીવાનું તેવી તીને આદત પડી જાય
હાચી વાત છે, આ ભી તમારી સ સારી વાત કેવાય
ત્યારથી જો આપની ઘેર જો ફિલ્ટર હોશે તો આપને ફિલ્ટર નું જ પાણી સ સ્વાદ દે છે, બીજું પાણી તો આપને બધું છે કે જળ લાગે છે, ક્ષાર નું પાણી. જળ આપન નાના પાન ઠીક જો સાદુથ પાણી પીવાને આ થાય તો પહી આપને બહુ પ જે પાણી હોય તે ચાલી જાવાનું.
હાચી વાત હે. આપણા સોકરા ને સાદું પાણી આપી દઈએ એને બી ખબર પડી જાય. આપડે કોઈ દાલ નલનું પાણી ભરાઈને આ હાલે ને તો એને બી ખબર પડી જાય કે મમ્મી આજ પાણી મે વાસ કેમ આવે, કેવું પાણી લાગે હે. નેના શો બાળકોની તો હવે ખબર પડી જ જાય, ફિલ્ટરનું પાણી કેવો હોવે. ને આપણે મ્યુનિસિપાલટીનો પાણી કેવો હોવે.
હમ્મ. પણ આજના જમાનામાં તો ફિલ્ટરનું પાણી પીવાવ જોઈએ, કારણ જ પાણી ફિલ્ટર નથી થવાનું. તો આપને ડી હાઈડ્રેશન થવાના ચાન્સ હોય, માથું દુખવાને સમસ્યા થઈ જાય. ચક્કર આવ વે, કબજો થાય, કિડની માં પથ્થર થઈ જાય
અડ્ડિયા કમજોર થઈ જાય.
હા કિડની માં પત્તર નો ત્રાસ થાય.
હાચી વાત હે.
હા તે તો કોઈ આપના સારાની જ વસ્થા છે ને, પાની પીવાનું વધારે પણ સારું પાણી પીવો તમે.
હાચી વાત હૈ.
પહેલાના જમાના માં તો લોકો ગરમ કરીને પીતા હોય પાણી.
સાચી વાત. હવે બી પીએ છે ને ગ બહુ માણાં માણસ તો ગરમ કરીને જ પાણી પીએ.
હમ્મ-હમ્મ.
ગરમ કરી ને એને ઠંડુ કરી ને પછી માટલામાં ભરી દે.
બરાબર.
ઓ બી બહુ પાણી બહુ સરસ કહેવાય શરીર માટ
હમ્મ. તે તો માને નથી.
આપણે ગરમ કરીએ ને તો એનો બહુ ખાર ઉડી જાય.
હમ્મ. ખાર ઉડી જાય જીવાનું જીવજંતુ મરી જાય તેનામાં. હમ્મ.
તો ઓ પાણી બી બહુ શરીર માટે બહુ સરસ કહેવાય. ને હવે ચોમાસામાંમાં તો એવું જ કરવું પડે. પાણી ગરમ કરી ને જ પીવું પડે તો, સે સારું પાણી કહેવાય શરીર માટે સારું છે.
બરાબર છે.
ચોમાસામાં તો કેવું પાણી, ભલે આપણે ગમે તે ફિલ્ટરમનું, પાણી પીએ બાકી જેવું પાણી આપ પણે ગરમ કરીને ઠંડુ કરી ને માટલામાં ભરી ને પાણી પીયો ને તો શરીર માટે સારું કહેવાય.
વરના જે માટલામાં એનું પાણી હોય ને એ ફ્રેશ પાન તમે જે આજના જમાનામાં પાણીની બોટલ લેઓ એ પાની પીવાવ નથી જોઈએ.
હાચી વાત છે.
હા એનાથી તે શું કરવાના પ્રોસીજર કરીને તે પાની બોટલ બનાવવાના તૈયાર કરીને, તો તેનાથી આપ
હાચી વાત છે.
હમ્મ. તમને રોજમાં આપના મટકા મેનુ પાની પીઓ. તો તમને બીજું પાણી જ નહીં સ્વાદ દેવાનું.
હાચી વાત આમ આપણે માટીના માટલાનું તો પાણી કેટલું સરસ કહેવાય. ને આપણે શરીર માટે બહુ સરસ છે ઓ ભી પાણી આપણે ગમે તે ભલે ફ્રીજનું પીયો ફિલ્ટરનું પીયો આપણે એક તો ફ્રીજનું ઠંડું પાણી પીએ. એક માટલાનું પાણી પીએ તમે ગમે તે પાણી પીઓ તમારે માટલાનું પાણીનો સ્વાદ સારું લાગશે.
તમે તો ફ્રીજનું પાણી કેટલું બી પીવો પણ તમાર
તરસ નહી મટતી હાચી વાત હે.
હા તો વાત પણ તમે આધો જ ગલાશ પાણી પી લો. માટકામેના તો તમારું એમ મન શાંત થઈ જાય. હા ભાઈ હું એ કાતર પી લઉ પાણી ના આતો ફ્રીજમાં તો તમે કેટલું બી પાણી પીવો તે ઠંડું પાણી કોઈ કામનું નથી બોલોન. તે હાનિકારક છે આપણા શરીર માટે.
હાચી વાત છે.
સ્વચ્છ પાણી પીવાવુ જોઈએ આજના દિવસોમાં તો.
હાચી વાત છે હ આ ફ્રીજનું પાણી બી આપણે શરીર માટે નુકસાન કરે છે હ.
હમ્મ, તે આપણા હાડકા ટીશુ બનાવે છે.
હાચી વાત છે.
ઓહ! સારું ને બાકી ગમે તે જો તમે જોઈએને તો બધા માણસ ફ્રીજને ગરમીમાં મોસમમાં કેટલી બધી મોટી-મોટી બો મતલબ ફ્રિજમે બરફ બનાઈન મૂકે.
બરાબર.
ને ઠંડુ બરફ જેવું હેમ કરીને પાણી પીતાઓ હોય. ને આપણે એક આપણે માટલાનું પાણી પીએ કેટલી બધી મજા આવે આપણેે. હે કે નહીં!
બરાબર.
માટલાનું પાણીની મજ હે મજા હે જેટલી આપણે ફ્રીજનુ ફ્રીજના પાણીની મજા નહીં.
હમ્મ.
ખબર છેન તમાને?
બરાબર.
તો ફિર લેકિન હવે શું હે કે માણસ બધા ફિલ્ટરનું પાણી ફિલ્ટરનું પાણી શી ખબર ફિલ્ટર મેં શું લાગેલો છે એટલે બધા ફિલ્ટરનું પાણી જ ગમે હવે.
કા ફિલ્ટરનું તો.
હમ્મ.
હવડાનો જમાનાનું બસ. એક છે જેવો મોબાઈલ છે તેવું કે ફિલ્ટર ચાલુ છે. તેના વગર કોઈ હોય રહેતા જ નથી. ફિલ્ટર કે જોઈ ફિલ્ટર જોઈએ તમે ફક્ત પીવો પાની તો પાની તો બધું એક જ રેય ફક્ત એટલું છે કે જે ફિલ્ટર વાલા થોડું કઈ એ શું કે પ્રક્રિયા કરી દેય યુવી રે કાનટીના ફ્લેવર નો ફિલ્ટર લગાડી ને બચ
હાચી વાત છે. જેનાથી આપણે માટલો લાવેને ભરેને મૂકી ને સા સાંજે સવારમેં આપણે સાંજે માટલો ભરીને મૂકે ને તમે સુભે ઊઠને માટલામે જોવો તો તમને ફ્રીજથી બી ઠંડુ પાણી લાગશે.
હમ્મ.
ના આપણે એક ગિલાસ પાણી પીએ ને તો આપણે હા હા બઉ ધરાયને આમ મજા આવે પાણી પીવાની.
હા.
ને આપડે ફ્રીજની ભલે એક બોતલ પાણી પીએ તો બાય ખબર જ ના પડે કે આપણે તરસ મીટી જ નહી કે આપણે પાણી પીધું
હમ હમ.
થય ગય ને
બરાબર છે, આ ત
લેકીન હવે શું એ બધા મોટા મોટા માણસ છે, તો બધાને ફિલ્ટર ફિલ્ટર ગમે છે, ફ્ર્રીજનું પાણી ગમે છે, માટલા તો હવે કોઈ પસંદ કરતા નથી
તી આપડા જેવા લોગ હોવે તો આપડે તો માટલાનું પાણી સારું લાગે છે, સે ને ખબર ચિંન તમારે
બરાબર.
ઠીકે ચલો હવે મૂકીએ પછી કરી કલ
ઓકે ઓકે.
મુું કરીશ તમે?